હા કેમ છો.
મજા મે તમે બતાવ તમે કેમ છો.
બાકી શું ચાલી રહ્યું છે.
બસ જીમ કરીને આવ્યા છે.
અચ્છા તમે જીમ જાઓ છો ચાલો સારું છે, તો તો તમે બહુ હેલ્ધી ફૂડ લેતા હશો
હા રાતે સ્પ્રાઉટ
હ અચ્છા અચ્છા પર હું તો છે ને મને તો આમ ગરમા ગરમ બધું ખાવાનું મને તો બહુ જ ગમે છે.
મને મને બી ગમે છે, પણ શું કરું હવે હેલ્થ જોવાની છે, તો કરવું પડે છે.
હા એ વાત તો તમારી સાચી વચ્ચે હું પણ જીમ જોઈન કરી હતી પણ હવે થોડી પ્રેગ્નન્સી ના કારણે મારું થોડું વચ્ચે બંધ છે. બાકી તો હું પણ પેલા બહ જ કરતી હતી તો હવે તો હું ખાસ કરીને છ ને મારા ખાવા પીવા પર બહ ધ્યાન આપું છું દાળ ભાત શાક રોટલી
હા તો તો જોય ના ના તો જો ના તો જોઈ છે એમ તમે પ્રેગ્નેન્ટ છો એમ ના હા તો ઓકે સારું છે, પણ હું શું છે, કે હું વર્કિંગ છું. હું કે જોબ કરું છું પછી આવું છું તો પછી હેલ્ધી ફૂડ ખાવાનું જોઈએ છે મને.
હા નહી નહી નહી હા હા તમારી વાત તો ખરી જો તમે વર્કિંગ વુમન છો અને સાથે તમે જીમ કરો છો
હા ફૂડ જ જોઈએ છે, હા હા પણ મને ગુજરાતી ફૂડ બધું બહુ ગમે છે, ખાખરા થેપલા હા બધું ગમે છે.
તો ગુજરાતી ફૂડ કોને ના ગમે એ તો ગમવું જ જોઈએ ખમણ છે ઢોકળા છે, એ તો ભાઈ સવારનો નાસ્તો
નાસત ઉપમા નાસ્તાના ઉપમા પો હા બધું ખાઈ
હા અને જલેબી ફાફડા તો ભાઈ શું કવું મારે તો મારું દિલ બની જાય
કોઈ દિવસ નીકીલી જાય ખા અને એમદાવાદ તો આ શું છે કે ગા ઠિયા વગેરેહ ફેમસ છે એમદાબાદ નું.
હા હા હાં અને તમે સુરત. નો લોચો કોઈ દિવસ ખાધો છે? એ પણ ખુબ જ સરસ લાગે છે નથી ખાધું ને તો કોઈ દિવસ ખાઈ જશો એ પણ બહુ જ સરસ લાગે છે. ગુજરાતનો લોચો લો તો છે કાઠિયાવાડી. થાળી છે. અમદાવાદ ની સેવ ઉસળ છે. એ પણ બહુ સરસ લાગે છે હા એજ એજ મેં સાંભળ્યું છે કે એ પણ બહુ સરસ લાગે છે આમ
હા ની ની સરસ લાગે છે અને ભાકરી અને ગુજરાતી ફૂડમાં ભાકરી ભાખરી આલુનુ શાક અને આમરસા આ બહુ ગમે
હા હા આમરસ તો હવે જો ઉનાળો આવી ગયો છે એટલે આપડા ગુજરાતીઓના બધાને ઘરે ઘરમાં આમરસ તો હોવાનું જ છે.
અને હાપુસ તો હાપુસ ત્યાંનું ફેમસ છે ને હાપુસ તો ત્યાંનું ફેમસ છે ને હા હાપુસ તો બહું સરસ છે હા.
તો છે ને અ ગુજરાતી ફૂડમાં જે ટેસ્ટ ટેસ્ટ હોય ને અને એની સાથે જે હેલ્થ પણ હોય. તમને ખબર છે હેલ્દી પણ હોય છે એમાં છે ને તેલ મસાલો પણ નથી હોતો બઉ ઓછો હોય છે હા હા હા હા અને જે તમે અગર કાઠિયાવાડી ભોજનની હા હા બોલો
હા કાઠિયાવાડી ભોજન તો એકદમ મસ્ત જ હોય છે હા બહ જ સારું બને છે સાચું મન તો ખાવાનું મન થઇ જાય હાંડવું ને આ બધું તો અને રીંગણાનું ભરતું બાજરા ન રોટલો લસણ ની ચટની અને ગોળ હા હા અને ગોળ એ મળી જાય ને તો મતલબ આખું દિવસ
હા હા દિવાલી દિવાલી ઉપર જોયું છે ને કે ફાફડા વો ક્યા કહતે હૈ યે ફાફડાા અને ગાઠિયા દિવાલી પર ભી જોઈએ બધા ને જોઈએ અને ચોરાફરી ચોરાફરી મઠીયા આવી બધું ભાવે હ બધું ભાવે છે બધાને હા
તમારા નાસ્તામાં હોય જ છે મહેમાનો માટે ચોરાફળી છે ગાંઠિયા છે અને આ જલેબી ફાફડા તમારાં દશેરા ના દિવસે જો તા જોઈએ છે
ગુજરાતી ઘરે આ નહી હો તો મન ન લાગ બ
હા બરાબર ગુજરાતી ના ઘરમાં સુખો નાસ્તો નો હોય તો શું કામ ન બધું હા બધું જ હોય છે અને તમને ખબર ગુજરાતી મીઠાઈ પણ બહ ફેમસ હોય
બહુ ફેમસ છે શ્રીખંડ છે હા શ્રીખંડ ભી બધાને જોઈએ છે શ્રીખંડ તો છોલ પૂ છોલાપૂરી બને ત્યારે તો શ્રીખંડ જોઈએ
જોઈએ જ છે હા બાસુંદી છે સુતરફેણી છે એ બધાને જ ગમતી હોય છે
હા સુખડી ભાઈ બચ્ચાને તો સુખડી સારીઓન
હા હા સુખડી બનાવી દે મારી મમ્મી છે ને હા તમે બરોબર વાત કરી આ મારી મમ્મી છે ને તો મારી મમ્મી ઘરે સુખડી ખડી બનાવી દે છે લોટની આમ
અને બઉ સુખડી તો બહુ જ સારી સુખડીમાં બધા ડ્રાયફ્રુટ આવી જાય સુંઠ આવી જાય પછી એમાં ઘી ઘરનું
હા એજ મારી મમ્મી બનાવે છે મને મેં કોઈ દીવસ ટ્રાય નથી કરી મારી મમ્મી બનાવે છે, એમાં ઘઉં નો લોટ, અને ઘી, ને ગોળ, અને બધું નાખીને આમ પથારી દઈને. તો પર એ ખાવાની પણ અલગ કજ મજા હોય છે, મજા આવે ખાવામાં.
નહી બહુ સારું હોય. અને તમે અવે શુ કરું છું અમના શું બનાવવાની તૈયારી છે તમારી?
હમ્મ મારી ખાવાનું તો જો હવે મમ્મી ના ઘરે છું એટલે મમ્મી જે બનાવે.
એ ખાઈ લે. હામારી અમને શું ચાજ મારું ફાસ્ટ છે. ઉપવાસ છે મારો તો હવે સામાનમા સામાન બધા બધાને ભાવે છે, તો સામા રઇસ કરવાની છું અમના. દહી સાથે, છાસ સાથે સામ બનાવાનું છું હ સમા બનાવાનું છ અને અયા ચીપ્સ બરાબર એ ચીપ્સ અને એ કે પાપડ વગેરા હોય ફાસ્ટ નું ખાવાનું.
અ નહી નહી સારો છે, આજે એ ચાલે મને પણ એ બહુ ભાવે. મને આ જે ચિપ્સ હોય ને
હા ઉપવાસી તો બહુ ગમે પર આપને કૈસે ગુજરાતી મેં કૈસે કે આપણા જો સામુ બનઈએ અલગ અલગ તરીકેનું ક બનઈએ? કે સામા હોય આમાં સિંગ નું ભૂરખ ભૂકો હોય હોય અને આ છોક ગ્રીન મિરચીલી તો બ સારું બની જાય દહી નાખીને તહી હા હું બી આ રીતે ગુજરાતી ટાઈપ ન બનાવું સુ.
હા અને અ જો આપણે તહેવારોમાં તો ખાસ કરીને વાનગીઓ કેટલી મસ્ત બને ને
હમ્મ ઊંધયું ઊંધું ઊંધિું તો હું ફેન છું પણ મને મા મા મારી મધર ઇન લો ને આવે આવે છે પણ મને નથી આવડતું ઇતના બધું
અ હ હ મને પણ છે ને સાચી વાત કઉ મે કો દિવસ બોત, બોત ખુબ જ મહેનત લાગે આમાં બહુ મહેનત લાગે મતલબ છે ને મે ખુદ દિવસ બનાવ્યું નથી, બટ મારે છે ને મારે ઘરે બને છે ઊંધું મારી મમ્મી બનાવે છે અને ખાસ કરીને મારા પપ્પા કરે એમાં. તો મેં કો દિવસ બનાવ્યું નથી પણ મને ખબર છે. અને મારું ઊંધિયું મારું ફેવરેટ છે. હું શિયાળામાં છે ને મારી મમ્મી ઘરે એટલે જઉં કે મને ઊંધિ ખાવા મળે.
ખાવો . સારું છે મારી ઈચ્છા થાય તો હું બી ત્યાં જવું.
હા આવી જજો મારી ઘરે બઉ ઉંધીયુ બને મારે શું છે સાસરા માં નઈ બને ને ઊંધિય એ લોકો નથી ખાત તા એ લોકો ગુજરાતી બિલોંગ નથી કરતા એટલે ના ના લવ મેરેજ નથી. પણ હું છે ને હું ગુજરાતી બિલોંગ કરું. બીજા . એટલે અમે એમ એમને નથી બના એટલે બનાવે પણ નહી. ખાવે
અયા અમારે ત્યાં બી ઇતના બધું નથી બનતું બી કોસકી હા મદારી લો ઇતના વધુ કરા તું નથી અમના કાંઈ બી. તો એ કહે હું નય ઠીક છે મ ઠીક છે ઓકે કોઈ પ્રોબ્લમ
હા હા એટલે એટલે છે ના આ રીતના મમ્મીના ઘરે આવી જ
હા મમ્મીના ઘરે આઈજ જવાનું અને ખાઈ લેવાનું જે બનાવે મમ્મી આપી દો. રેસ્ટ મલી જશે.
હા બસ એટલે શિયાળો આવે ને એટલે હુ તો કેવું કે ચાલો હું જાઉં મમ્મી ઘરે પૂછે કેમ ઊંધિયું ખાવા માટે પછ પછી આ શું કે મેથી પાક અડદિયા પાક ખાવા માટે.
હળદયા પાક તો બહુ બધ ધારે ગમે છે મારે મારા ઘરે તો બધાને ગમે છે મેથી પાક અલ અલ અલદિયા તો બહુ હેલ્ અડદીયું તો મતલબ એજ કે શરદીઓમાં બહુ હેલ્દી અડદીયું.
હા એટલે જ તો શિયાળામાં મમ્મી ઘરે એજ બધું ખાવા માટે આવું.
અહ હા અ પછી આ મતલબ મને છે ને આમ ઘરમાં બધા કેય ને કે તું આમ બઉુ ખા ખા કરે છે. તો હું એક જ કહ ગુજરાતી છું હા.
પછી જે આપણા અંદર જે આને બી બધું ખાવ
હા બસ હું તો એક જ વાત કઉું પછી પણ જુએ મને તો હું તો એક જ વાત કું ગુજરાતી છું. ગુજરાતી ફૂડ ફાત શું કે ફૂડ માત્ર માત્ર ખાવાનું નથી ખાતા.
તો હા ખાયે જ છે અજ આપણે જોયું જોયું કે શ્રીનાથજી જાય પછી ત્યાનુંવી પો હા અને અને ઉપ મા બધું સારું લાગે ત્યાં બી
અને તમને ખબર આપડે કોઈ ગુજરાતી ના ઘરે મમલમ આપેને મહેમાન નજી પણ કેટલી સારી હોય
સારી હોય છે ના ના ના સારી હોય સારી હોય છે ગુજરાતીમાં તો બહુ સારું હોય છે કી બધા આવે આપને ફેમ સ બનાવે ભજીયા બનાવે તો બધાને એ ચહેરો ઉપર સ્માઈલ આવી શકે. આ ભજીઓ બનાવી છે કાંદા ની ભજીયા બ તાકાની વધી હિયાના
હા હા સાચું કયું તમને બધું હા અને આમ લાગે કે જમ્યા વગર તો નહી જવાય.
નહી જાય નહી જાય નહી જવા દેતુ હો છે ગુજરાતી તમે તો આ તો છેસ. અને ખાકરા છે ખાકરા તમે ઘરમે બી બનાવી શકો છો કે ભાઈ તમારી રોટલી પાત ટલી બેલવાની પછીને ખાને કડક કડક શેકવાનું. પછી બચ્ચો માટે બી બહુ સારું હોય. કે ઘી લગાવીને મસાલા ને આપી દો.
હા નકશો સાજો તો અગર ઘરમાં જમવાનું નથી બનોને હલ્થ કી ફુલકી ભૂખ લાગી હોય ને તો આ ખાખરા બેસ છે અને તમે કોઈ દિવસ પાપડ ની ચુરી પણ ખાધી હશે તો એ પણ સરસ લાગે છે. હમ. એટલે ગુજરાતી લોકો તો ખાવાનું ગમે ત્યાંથી કઈ એ કઈ શોધ કરી જ લે છે.
ગુજરાતી કઈ જાય ત્યાં તો એમને ખાવાનું જોય ટ્રેન ને બેસ કયને કે ખાવાનું જોઈએ. ટ્રેનમાં બેર સાથે એમને પ્લેટ આપ પો અને થેપલુ
હા બસ મુસાફરીમાં મેથી ના થેપલા મળી જાય ને તે બેસ્ટ છે.
રસોઈ મા મારા છોકરાને બી શુશુ બહુ ગમે છે મે થેપલા ના એક દિવસ પછી પછી એમ મેથી ના થેપલા આપીયો પછીને કઈ બીજું જોતું નથી.
બસ બસ આપણા માટે એ જ આવી ગયું છે અને જયારે આપણે સફર કરતા હોય ને ત્યારે તો ખાસ કરીને મેંથી ના થેપ
બે ત થ તો પણ સારું બી છે તમે તમે કઈ જાઓ ટુર ઉપર તમે આને કેરી કરીને લઈ જઈ શકો છો પછી તમારી પાસે ટવે ટી ટ્વેન્ટી ફાઈવ હશે તો તમે ક્યારે બી ખાઈ શકો છો. તો એમને તમે બીજી ચીજ ની જરૂર ના પડે હા તમને દહી વગેરા નહી થાય ખરાબ નહ બિકોઝ એનો મસાલો એટલો સારું હોય કે તમે એ એ ખાવ તો પછીજાવાની તમારી ઈચ્છ અંદર સે થઈ જાય છે.
હા સરસ સરસ સરસ સરસ બરાબર છે. તો આવજો મારી ઘરે કોઈ દિવસ હવે હોશ શિયાળામાં ઊંધિું ખાવા માટે ઠીક છે, હા ગુજરાતમાં જ રહું છું.
ગુજરાત મેં રહો છો ને?
હમ ચાલો પછી મળીએ ઠીક છે, રાધે રાધે હા રાધે